હ હલો કેમ સો?
બસ મજામાં તમે કેમ છો?
બસ અમે બી એકદમ મજામાં બોલો.
તો આજે જ તમારી સાથે મહિલા સશક્તિકરણ નામના વિષય પર આપણે ચર્ચા કરીશું.
હા ખુબ સારો ટોપિક આપણે પસંદ કર્યો.
બિલકુલ કારણ કે આજના સમયમાં ખૂબ જરૂરી છે પહેલાંના સમયમાં કેવું કહે મહિલા સશક્તિકરણ પહેલા કેવું કહે આપણે મહિલાઓને ભણાવતા નહીં હતા આપણે મહિલાઓને આપણને ખાલી કામ કરવા પૂટું આપણે મહિલાઓનું એ વિચારતા હતા પણ અત્યારે સર સરકાર દ્વારા બેટી પઢાવો બેટી વધાવો જેવી મહિલાઓ જેવીયો આપણને યોજનાઓ આપવામાં આવી છે પછી મહિલાઓ માટે બ ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.
હા બરોબર છે તમે વાત કરી કે પેલાના દિવ સમયમાં કેવું હતું સ સતી પ્રથા ને એ બધું હતું તો કોઈ બાળક ના જન્મે અને મહિલા આગળ જન્મે ને તો એમને પેલેથી મારી નાખ કે કા તો ભણાવે નહી બધ ધ્યાન ના રાખે એનું પાલન પોષણ ના કરે અને હવે એનું એવું રહ્યું નથી હવે કેમકે માણસ મહિલા અને પુરુષને સરખો મત આપવા માંગે છે અને પહેલાનું હું પહેલામાં આનું ઊંધું જોવા મળતું હતું.
સો ટકા પહેલાં કેવું હતું કે ભાઈ પહેલાં જો કોઈક આપણે જ્યારે મહિલા જ્યારે બાળકને જન્મ આપવાની હોય એ લોકો પહેલાં સોનોગ્રાફી કરાવતા હતા કે જેની આઈડિયા આવે કે ભાઈ પુરુષ છે કે સ્ત્રી છે પણ હવે એ ટેકનોલોજી હવે ધીમે ધીમે બંધ કરવામાં આવે કારણ કે કાયદેસર ગુનો બને છે તમે પહેલાથી ચેક નહી કરાવી શકો.
હા. બરોબર છે અને પેલાના જયમાં છે ને મહિલાને આ બહાર નીકળવાનું કે કામ કરવાનું બહાર જઈને નોકરી કરવાનો એવો કોઈ હક નતો ખાલી ઘરે રેવાનો જ હક હતો.
સો ટકાની હવે તો તમે જોઓ કે મહિલાઓ અત્યારે જેટલું જેટલું પુરુષો નથી ભણતા એટલું તો મહિલાઓ આગળ ભણીને આગળ આવી રહી છે.
હા બરોબર છે તેનું મુખ્ય કારણ કે હવે લોકોની વિચારધારાને એ બધી બદલાઈ ગઈ છે કારણ કે પહેલાના સમયમાં કેવું હતું કે લોકો એટલા ભણતા નહી એટલે મહિલાઓને બી એટલું ભણવા નતા દેતા અને તેના લીધે એમનો વિકાસ નતો થતો. તો એમને ખબર નથી કે ભણવાથી શું થાય અને હવે આખો જમાનો બદલાઈ ગયો છે હવે તો કમ્પલસરી સરકારે કર્યું છે કે કમ્પલસરી લોકોએ બાર દસ કે બાર ધોરણ સુધી તો ભણવાનું જેનાથી લોકોને ઇઝીલી એમને કઈ ના કરવું હોય તો નોકરી મળી શકે અને એ લોકો આગળ આવી શકે.
હવે તો સરકાર દ્વારા એવું બી નક્કી કરવામાં આવ્યું કે પહેલાં કેવું હત કે ભ લોકો છોકરીઓને નાની ઉંમરથી જ લોકોને લગ્ન કરાવી રહ્યા છે છોકરીઓ પંદર સો વર્ષની જ ચ્યારથી લોકોને લગ્ન કરાવી રહ્યા હતા પણ હવે હવે સરકાર દ્વારા એવું મા લે ભાઈ કે ભાઈ છોક છોકરીઓની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને છોકરાઓની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોય તો જ લોકો લગ્ન કરવાની લોકો મંજૂરી આપે. પહેલાં બહાર વિવાહ જેવી જેવી પ્રથા હતી હવે એનાથી બંધ કરીને લોકોને આ આ સુવિધા આપવામાં આવી છે.
હા અમે જે વાત કરી એનાથી લોકો ભણતા બી નહી અને તે લોકો આગળ બી નતા આવી શકતા અને આ જે સરકારે પગલું લીધું એ ખુબ સરસ લીધું જેના કારણે લોકોનોો વિકાસ થઈ શકે્યો છે
સો ટકા સો ટકા બિલકુલ સાચી વાત કરી અને બીજું કે પહેલાં કે એવું હતું કે મહિલાઓને બસ બહારમાં પતેય પછી એ લોકોને ઘરકામમાં એ લોકો પેલું એ કરાવી દે કે ભ તમારા ઘરકામમાં જ કભાણીને શું કામ છે પણ હવે ધીમે ધીમે લોકોમાં વિકાસ થતો ગયો લોકોમાં સમજણશક્તિ વધતી ગઈ છે અને લોકો લોકો છોકરીઓને આપણને પેલું ભણવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે
બરોબર અને હવે તો એટલો વિકાસ થયો છે મહિલાઓનો કે એ લોકો ઠેર ઠેર તમને જોવા મળશે હવે પેલા પાયડો માં બી તમને ઘણી બધી મહિલા જોવા મળશે જ્યાં જ્યાં નોકરી કરતી હશે ત્યાં બી તમને ઘણી બધી મહિલાઓ જોવા મળશે કારણ કે હવે જે પહેલા વિચારસરણી હતી તે લોકોની બદલાઈ ગઈ છે અને મહિલાઓ ખૂબ આગળ આવી છે
બિલકુલ સો ટ પહેલાં કેવું હતું કે મહિલાઓને સાંજે પાંચ છ વાગ્યા પછી ઘરની બહાર જવાની પહેલાં પાંચ છ વાગ્યા પછી મહિલાઓને ઘરની બહાર નીકળવાની સખત મનાવી હતી કે તમારે છ વાગ્યા પછી ઘરની બહાર નહીં જવાનું રાતે બહાર જાય તો હારું લાગે ઓકે ભણાવો એવું નથી હવે તો તમે રાતેે બાર બાર વાગવા માટે કોઈું રખડે કોઈ બોલતું નથી ઓકે
બરોબર છે અને પેલા લોકોની વિચારધારાને આખી અલગ હતી અને હવે જોશો કે આપણા ભારતમાં સૌથી ઊંચી ઊંચી જે મહાન મહિલાઓ છે જેમકે હું વાત કરું કે આપણા મારા ચંદ્રભાઈ સૌ પ્રથમ મહિલા ગઈ હતી
આપણે તમારી ભૂલ થાય છે સૌથી પહેલા અવકાશમાં ગયલી મહિલા હતી સુનિતા વિલિયમ્સ હતી
હા બરોબર છે સુનિતા વિલિયમ્સ એટલે ત્યાં કોઈ માણસ નહી જઈ શક્યું ત્યાં પેલા મહિલા પહોંચી ગઈ છે
સુનીિતા વિલિયમ્સ છે કલ્પના ચાવડા છે એવી એવી મહાન મહિલાઓએ આપણા આખા દેશનું અને દુનિયાનું નામ નામ રોશન કરેલું છે
બરોબર અને એવી ઘણી ફિલ્ડમાં તમને જોશે તો મહિલાનો જ આહાર કઈ બી પુરુષ પાછળ સફળતાની પાછળ મહિલાનો જ આથ હોય છે હું કેવા માંગીશ
આ વાત તમે સો ટકાની કરી કે દરેક પુરુષ પાસે મહિલાઓનો હાથ હોય છેાય અને આજકાલ તમે જેટલું પુરુષો નથી ભણતા એટલ તો મહિલા ભણીને આગળ આવે છે
બરોબર છે અને તેનું મુખ્ય કારણ છે કે લોકો એને ભણાવે બીજે અને આગળ વધારે છે
અને મહિલાઓ હવે તો નોકરીઓ બી કરતી થઈ છે પહેલાં કેવું મહિલાઓને લોકો નોકરી નહીં કરવા હવે તો લોકો હવે તો મહિલાઓ પણ જેને જોઈએ બી નોકરી કરી શકે છે અને મહિલાઓને ઘણી બધી છૂટછાટ આપવામાં આવે છે જેમ કે તમે કેમ કે હવે પરીક્ષા ફીની બ કે પરીક્ષા ફીમાં છોકરાઓને એ વધારે ફી અને મહિલાઓને ઓછી ફી આપવામાં ફી ભરવા માટે એમને છૂટછાટ આપવામાં આવે છે સ્કૂલમાં કોલેજમાં કે કોઈ બી જગ્યાએ
હા અને આનાથી આપણા દેશમાં બી ઘણો ફાયદો થયો છે જેમ કે પહેલા ના સમયમાં આપણા દેશનોો વિકાસ એટલો નહતો કેમ કે લોકોને નોકરી કરવા વાળા જોઈતા હતા તે પૂરતા મળતા નહતા અને હાલના સમયમાં મહિલાઓ ચ્ટાફ ન નોરી કરવા લાગી છે તો આપણા દેશમાંને ખુબ ફાયદો થાય છે ઘણા પરિવારોમાં એ લોકો નોકરી કે ધંધો કરે છે તો તેનાથી ઘણા પરિવારો ના ગરબી ચાલે છે કોઈને ત્યાં પુરુષ કે કોઈ ના હોય તો મહિલા પુરુષ નું કામ કરે છે અને એ કમાવા જતી હોય છે
અમુક અને અમુક મહિલાઓ જો કે અમુક નાની નવમાં દસમાંમાં ભણતી છોકરીઓ પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચાલુ કરી દે છે જેમકે જે લોકો હવે કારણ કે એવું એવું ઈચ્છે છે કે કે મારા જેવું નાના છોકરા બી ભણવા જોઈએ છે કે અગિયારમાં બારમાં ભણ પછી છોકરીઓ ટ્યુશન ક્લાસ ઘરે પોતાના ઘરે શરૂ કરે છે પછી બહારમાં પછી એ લોકો કોઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાય છે તે બી અમને કોઈ તકલીફ પડતી નથી હોતી
બરોબર છે અને આ મહિલાઓ આગળ વધશે પુરુષની જેમ આગળ આવશે તો તેમાં તેમજ આપણા દેશનું નામ બી રોશન થશે આપણો દેશ બી આગળ વધશે એટલે સરકારે બી મહિલાઓને આગળ લાવવા માટે ઘણી બધી યોજનાઓ ઘણા બધા કાર્યક્રમો રાખે છે
બિલકુલ સો ટકા અને પહેલાં કેવું ૂક કે ભાઈ લોકો પુરુષો અને સ્ત્રી વચ્ચે ભેદભાવ રાખેતા કે ભાઈ કે ભાઈ પુરુષ આ કરવાનું તો સ્ત્રીઓ આ નહીં કરવાનું જે કામ પુરુષો કરી શકે એ કામ સ્ત્રી નહીં કરી શકે પણ હવે બિલકુલ એવું નથી જે કામ જે કામ પુરુષો કરી શકે એનાથી એનાથી વધારે પડતું કામ સ્ત્રીઓ કરી શકે
હા અને હવે તો તમે વહેલાના સમયમાં મહિલાઓ બહાર નથી નીકળતી અને હવે હાલના સમયમાં તમે જોશો કે પોલીસની પોસ્ટ હોય આર્મી ની પોસ્ટ હોય એમાં તમને પછી ટ્રાફિક પોલીસ હોય એમાં તમને બ થી વધારે મહિલા જોવા મળે છે તેનું મુખ્ય કારણ છે તે લોકો સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે છે
કારણ કે તમે જુઓ કે ભારતના બંધારણમાં પણ મહિલાઓને વધારે પડતા હક્કો અને ફરજો આપવામાં આવેલા છે જેથી એના પ્રત્યે આપણાો દેશ દેશ બે આંકળ આવેલો છે કે આપણા ભારતના બંધારણની અંદર મૂળભૂત હક્કો અને ફરજોમાં મહિલાઓને વધારે સ્થાન આપવામાં આવેલું છે
હા બરોબર છે અને હું છેલ્લે કેવા માંગી કે મહિલાઓ આગળ વધશે તો આપણા દેશનો સાથે સાથે વિકાસ થવાનો જ છે અને જે મહિલાઓ કામ કરશે તેમના ઘરે બી જ પરિવાર છે એમનો બી વિકાસ થશે એમના ઘરે જે રતા હશે એ બધા એમને જે કાર્યો હશે એ કરી શકશે અને શાંતિથી પોતાનું જીવન જીવી શકશે
બિલકુલ તમે બિલકુલ સો ટકાની વાત કરી કે મહિલાઓને આપણે આપણે જોઈએ બહો સપોર્ટ કરવો જોઈએ એમને આપણે આગળ આવેએ એવી રીતે આપણે પ્રયત્નો કરવા જોઈએ અને એમને વિવિધ એમને એમને દરેક યોજનાઓનો લાભ મળે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએને એમ એ બાબત સરકાર પણ હવે આગળ પડતી છે
અને છેલ્લે તો હું એજ કહી કે મહિલા જે છે હવે જેમ જેમ આપણો દેશ આગળ વધશે તેમ તેમ મહિલાની જરૂર ખુબ જ પડવાની છે એટલે હવે મહિલામાં કોઈ ભેદભાવ સરકાર ના રાખે અને એ મહિલાઓ માટે એમની સારી કારી યોજનાઓ કાઢે જેનાથી મહિલાઓ ખૂબ આગળ આવે અને એમનો વિકાસ થાય બસ છેલ્લે સરકાર એવી યોજનાઓ કાઢે એજ કેવીશ
બિલકુલ અને તમારી સાથે આ ટૉપિક પર વાત કરવાની ખૂબ જ મજા આવી અને અને આપણે એમ કહેવાય કે આમ આપણે આ ટૉપિક પર તમારે પાસેથી નવું નવું જાણવા મળલ્યું અને આપણે મહિલાઓ વિશે પણ આપ ઘણી બધી વાતો કરી એમના હક કો અને ફરજો વિશે ચર્ચા કરી અને એ અને એ શું શું કરી શકે મહિલાઓ આજે આજે ધારે તે કરી શકે છે એના પર આપણે ચર્ચાઓ કરીએ એના માટે આપનો ખૂબ ખૂબ આભાર તમે આપ
હું બી છેલ્લે એજ કહીશ કે તમારી સાથે વાત કરવા ખુબ આનંદ આવ્યો આપણે નવા ટોપિક સાથે બીજા કોઈ ટોપિક પર મળીશું
બિલકુલ બિલકુલ ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર